હલો
હલો
કેમ છો
હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આજે મને ઇન્ડિયાના વેધર વિશે વિચાર આપવતો હતો કે ઈન્ડિયાને વેધર કેટલા ચેન્જ હોય છે
હમ શું વિચાર છે ઈન્ડિયામાં વેધર બહુ અલગ અલગ હોય છે ને
હા આ વિચારવું હતું હું કે ઇન્ડિયામાં વેધર બહુ અલગ અલગ હોય છે. એજ તો ખાસિયત છે ઇન્ડિયાની દરેક અ રાજ્યમાં વેધર સેમ નથી હોતું
બિલકુલ બિલકુલ અ કઈ જગ્યા બહુ ગરમી હોય તો કઈ જગ્યા બહુ ઠંડી હોય
આ તો આપડા ઈન્ડિયાનો વેધર બરાબર છે.
હા
આ વાત ઈન્ડિયા નું ખાસ બનાવે છે અને કઈ જગ્યા વરસાદ પણ ઘનો પડે છે ઇન્ડિયા એક મો દેશ છે એટલે વેધરમાં પણ ઘણ ફર્ક હોય છે છે કે નહી
હા હા ચોક્કસ તને કઈ રીઝનનું વેધર સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
મને તો હિમલય હિમલયા વાલા રીઝ અને અ સાઉથ નું વેધર બહુ ગમે છે હિમાલયમાં એટલે ઠંડુ લાગે છે અને સાઉથમાં વરસાદ પણ હોય છે કન્ટિન્યુઅસલી
હમ
હા અને જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માં અ શિયાળામાં બહુ ઠંડી પડે છે.
હમ આતો વાત તમારી સાચી છે એના સીઝનમાં તો બહુ ઠંડી પડે છે. અને સ્નો પણ હોય છે એક્સાાઈટમેન્ટ લાગે છે સ્નો તો
હ મને સ્નોફોલ રિયલમાં જોવાનું બો ઈચ્છા છે.
હમ મને પણ બહુ ઈચ્છા હોય છે. ત્યાંના લોકોને સ્વેટર જેકેટ અને ગ્લોવસ વગેરે જરૂરી હોય છે ને
હમ હા હમ આ અ અને અ મુવીઝમાં જોયુ હોય પણ રિયલ લાઇફમાં અલગ ફીલ થાવે
હા બિલકુલ ત્યાં કારે સુ ક્યારેક સ્નોફોલ પણ થાય છે અને હિમાલય રીઝનમાં ઉનાવળમાં તો પણ વેધર ઘનો ઠંડી હોય છે એટલે ઘણા લોકો કોઈ સમર વેકેશનમાં હિલ સ્ટેશન જતા હોય
હમ હા શિમલા મનાલી અ અને મૌસુરી જેવી જગ્યા ફેમસ છે.
હા આ તો વાત તમારી સાચી છે મને પણ બહુ ઈચ્છા હોય કે હું મનાલી અ અમારા ફ્રેન્ડ્સ સાથે ઘૂમ શકાય
હમ બહુ મસ્ત બહુ મસ્ત જગ્યા છે. અ તને ચોક્કસ ગુમવાનું જોઈએ.
હમ તો ચલો હવે રાજસ્થાન વિશે વાત કરીએ રાજસ્થાનનું વેદર કેટલો હોય છે.
બિલકુલ બિલકુલ
હમ રાજસ્થાન નું વેદર તો બિલકુલ અલગ હોય છે ના તમે શું લાગે છે.
હા ત્યાં ઉનાળા માં બહુ ગરમી જ પડે છે ને અને ખાસ કરીને ડેઝર્ટ એરિયા છે.
હા હા આ તો વાત તમા મારી સાચી છે ઉનાલામાં તો બહુ ગરમી પડે અને ડેઝર્ટ તો બહુ બહુ ગરમ હોય છે. ઇન્સાન ડડીહાઈડ્રેશન થી મરી શકાય થારડ ડટ થ થા ડેઝર્ટ ના કારણે ટેમ્પરેચર અ વધુ હોય જાય છે રાજસ્થાનમાં
હમ બિલકુલ અને અ દિવસે બહુ ગરમી અને રેત ક્યારે રાતે ક્યારે ઠંડી પણ લાગે અને આ પણ ઈન્ટ ઇન્ટરેસ્ટિંગ છે રાજસ્થાન ટાઢ પણ ઘણો ઓછો પડે છે. એટલે અ ત્યાં પાણી ન મહત્ત્વ ઘણું વધી જાય
હમ આ તો તું બહુ સારું કહો છું. રાજસ્થાનમાં ગરમું ઓછું અ ગરમું બહુ હોય છે. આ માટે વરસાદનું ઇમ્પોર્ટન્સ બહુ ઓછ હોય છે. ત્યાંના લોકો પાણી નુ બહુ સમાલી થી ઉપયોગ કરી હોય છે ને
હમ હમ ચોક્કસ તને અ ડેઝર્ટ જોવું ગમે
હા કેમલ રાઈડ અને રે રેતના તૈરાકો જવાની બહુ મજા આવે છે હું જવાનું કોશિશ કરીશ
હમ મને પણ રાજસ્થાનની સંસ્કૃતિ અને વેધર બંને ઇન્ટરેસ્ટિંગ લાગે છે મને તો
હમ હા આ તો તું બહ સારું કઉ છું હું પૂર્ જવાની કોશિશ કરું છું રાજસ્થાન જસલમેર ચલો હવે ગુજરાતની વાત કરી એ
હા હા ગુજરાત નો ગુજરાત તો મારો ફેવરેટ સ્ટેટ છે.
હમ ગુજરાતમાં પણ વેધર બધા રીજનમાં સેમ નથી
બિલકુલ કચ્છ તરફ અલગ ફીલ હવે અને સાઉથ ગુજરાતમાં અલગ કચ્છમાં ગરમી વધુ લાગે છે અને અ સાઉથ ગુજરાતમાં ઉ નાળ ફીલ થાય
હા આ તો તું સારું કવું છુ ગુજરાતમાં પણ વેધર અલગ અલગ હોય છે કચ્છ અને સાઉથ ગુજરાતમાં કચ્છમાં તો હા
સાઉ ગુજરાત માં તો પણ વરસાદ પણ
બહુ હોય છે હા હા તો વાત તમારી સારી છે કચ્છમાં ગરમી અને સાઉથમાં વરસાદ હોય છે સુરત અને વલસાડ તરફથી હ્યુમિડિટી પણ વધુ હોય છે સમુદ્ર ન નજદીક હોય એટલે વેદર ના ફરક પડતો હોય છે ને
બિલકુલ બિલકુલ મુંબઈ અને ગોવા જેવી અ કોસ્ટલ જ્યાનું વેધર પણ અલગ હોય છે ને અને કોસ્ટલ એરિયામાં હ્યુમિડિટી બહુ હોય
હા હા આ તો વાત તમારી સાચી છે એટલે તે ગરમી ગરમી અલગ પ્રકારની લાગે છે બોડી સ્ટકી ફીલ થાય પણ વરસાદની સિઝનમાં આ જગઓ તો બહુ સુંદર લાગે છે.
હમ પણ વરસાદની સિઝનમાં તો જગ્યા સુંદર લાગતી હોય અને ગોવા ગોવામાં તો મોન્સૂનની મજા જ અલગ હોય.
હા ગ્રીનરી વધી જાય અને બધું ફ્રેશ લાગે છે પણ હેવી રેન થી પ્રોબ્લેમ પણ થઈ જાય શકે
હા જેમ કે હા જેમ કે વોટર લોગિંગ અને ટ્રાફિક આ વધી બળી જાય
હા આ તો બીગ પ્રોબ્લેમ હોય છે ગોવાને મહારાષ્ટ્રનું સાઉથ ઈન્ડિયાનું વેધર પણ અલગ હોય છે ને
હા છે કે અ તમિલનાડુ કેરલા કર્ણાટકા અને આંધ્રપદેશમાં પણ વેધર અલગ અલગ હોય છે કેરલામાં તો વરસાદ બહુ પડે છે તને ખબર છે
હા હા મને ખબર છે. હું સમ્યું છું ન્યૂઝમાં કેરલામાં વરસાદ બહુ હોય છે કેરલામાં મોનસૂન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં હરિયાલી પણ બહુ હોય છે અને કેરલા તો બહુ સુંદર લાગે છે એના તો અ કેરલાનું ગોડ્સ ઓન કન્ટ્રી પણ કહે છે
અ ત્યાંનું વેધર જેનરલી હ્યુમિડ હોય છે. અ કારણ કે ત્યા અ સમુદ્રની નજીકનું એન્વોરમેન્ટ છે. તમિલનાડુ માં ભી હોય છે
હા હા આ તો વાત સાચી છે તમારી સમુદ્ર થી નજદીક હોય એટલે હ્યુમિડ બોહોત વધુ વડી જાય છે કેરલામેં અને તમિલનાડુમાં તો ગરમી ઓછો અ ગરમી બહુ હોય છે ઘણી જગ્યા ગરમી અને હ્યુમિડિટી બંને હોય છે.
હમ્મ. અને ખાસ કરીને હિલ સ્ટેશન નું અ મજાઈજ અલગ હોય એના વેધરમાં અ ઘુમવાનું
હમ્મ ઊટી અને કુર્ગ જેવી જગ્યા બહુ ફેમસ હોય છે ત્યાંનું વેધર મસ્ત હોય છે હવે નાવ નોર્થ ઈસ્ટ અ વિશે વાત કરીએ
હા, નોર્થ ઈસ્ટ ઇન્ડિયાનું વેધર પણ બહુ ખાસ છે અ મેઘાલયમાં તો ઘડા વરસાદ પડે છે. અને ચેરી પુંજીને અ દુનિયાની સૌથી વધ ધુ વરસાદ વાડો વિસ્તારમાં અ આવ્યા છે.
હમ્મ હમ્મ સારું કવું છું તું એટલે વધુ વરસાદ હોય તો નેચર કેટલું સુંદર લાગે છે ઇન્ડ તો પ્રકૃતિ નું સૌંદર્ય હોય છે. પણ લોકોને રોજ વરસાદમાં એડજસ્ટ પણ કરવું પડતું હોય ને
હા હા નોર્થ ઈસ્ટ માં ગિનેરીરી બહ હોય છે ને એટલાથી
અ વેધર અને વરસાદના કારણે પ્રકૃતિ બહુ સુંદર લાગે છે. તને લાગે છે કે ઈન્ડિયામાં વેધરનું ફરક જીયોગ્રાફી ના કારણે છે.
ચોક્કસ પહાડ, સમુદ્ર, ડેઝર્ટ અને જંગલ બધા અસર કરે છે.
હા હિમાલયા ઠંડી આપડે સમુદ્ર હ્યુમિડિટી આપે અને ડેઝર્ટ ગરમી આપે છે.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હું હું તારાથી વાદમાં વાત કરીશ ઠીક છે અ
જય શ્રી કૃષ્
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.